હલો.
હેલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છે મજામાં
હા એકદમ મજા ત કેમ છો?
બસ સારું કેમ છે વરસાદ
વરસાદમાં તો હમણાં હવે થોડોક ખમી ગયો છે રાહત થઈ ગઈ છે. ગયા અઠવાડિયે બહુ વરસાદ હતો હમણાં વડી બે ત્રણ દિવસ થી ઉઘાડ નીકળી ગયા છે તડકો છે સરસ.
હમ હમ હમ હમ.
હમ.
ઓમકે નવેના
બસ બસ જોવ શાંતિ છે. તો મને થાય કે આપડણે હવે છે ને કુટુંબ પરિવાર વિશે થોડીક વાતો કરીએ કે જીવનમાં જે આપણે પરિવારના સંબંધો છે. એ કેટલા જરૂરી છે તો એના વિશે આપણે થોડીક વાત કરીએ તે હ જો અમારું છે ને જોઈન્ટ ફેમિલી છે અમે લોકો જોઈન્ટ ફેલો ફેમિલીથી બિલોંગ કરીએ છીએ.
તો અમારે કાંઈ પણ વાર તહેવારને એવું હોય ને તો અમે ભલે દૂર રહેતા હોયએ પણ અમને ત્યાં જવાનું બહુ મન થાય એમ એમ થાય બધા સાથે હોય ને તો આપણને મજા આવે એકલા એકલા વાર તહેવારો હોય ને તો એમાં કઈ આપણને ગમે ને એટલી મજા ન આવે. તો જોઈન્ટ ફેમિલી હોય તો તો મજા આવે થોડું સારું લાગે. તો દિવાળી જેવું હોય કે સાતમ આઠમ હોય. હમણાં તો સાતમ આઠમમાં ને રક્ષાબંધન માં ને એમ જવાનો અમારે બહુ મેળ નથી પડતો.
પણ દિવાળીમાં તો અમે લોકો અચૂક જઈએ જ તે
હા તોજ મજા આવે બાળકોને પણ પણ જો એકલા એકલા તમે બે હજાર ના ફટાકડા ફોડાવો ઈજ વસ્તુ તમે ત્યાં આગળ બે હજાર માં ચાર છોકરા હોય ભલે થોડા થોડા બધાના ભાગે આવે પણ તોય મજા વધારે ત્યાં આવે અહીંયાભલે વધારે ફટાકડા પોતે એકલા પોતાના ઘરે ફોડે અને એની કરતા પણ ત્યાં ભલે બધાને વેંચાય છે વસ્તુ પણ તોય વધારે મજા બધાની સાથે આવે.
હમ હમ હ.
દરેક તહેવાર. કોઈ પણ તહેવાર હોય એકલા પોતાના ઘરે હું તો મારા બાળકો કોને પૂછ્યું તે કે અહિયાંયા તને વધારે મજા આવે કે આપડે બધા ભેગા સાથે બધા ઉજવણી કરીએ ત્યારે મજા આવે ભલે અહિયાં તને વધારે વસ્તુ મળે. ધારો કે કોઈ પણ વસ્તુ હોય અ ફટ ફટાકડા છે પતંગ છે ઓને જાજા પાનડા હોય એટલે બધામાં વેચાઈ જવાનું છે. એટલે પૂછું કે તને અહીંયા મજા આવે કે પછી ત્યાં ભલે થોડુંક મળે. પણ ત્યાં મજા આવે તો કે નહીં મને બધાની સાથે મજા
હમ હમ હમ હમ હમ હમ.
અમે પણ જોઈન્ટ ફેમિલી માંથી બિલોંગ કરીએ છીએ અમે પણ કાઈ પણ હોય. તો બધા સાથે મળીને તે તહેવાર ઉજવીએ. અને કઈ પણ લગ્ન પ્રસંગ હોય તો પણ એકાદ પ્ર મું ગઈતી ત્યાં આગળ બધા પ્રસંગ સરસ ઉજવાતો તો જનોઈ એવું કઈક હતું. પણ નાચવા વાળા બે ચાર જણા હતા અને એઈજ વસ્તુ જો જોઈન્ટ ફેમ ફેમિલીમાં હોય.
હમ.
તો એમાં દસ બાર જણા ઈ સાથે જે મળીને આનંદ કરવો ને પણ એક સુખ છે એની એકલા એકલા ડીસ્કો કરો ગમે એટલો તમે ખર્ચો કરો. કે કઈ પણ કરો પણ એ એક એકલા એકલા મજા ન આવે બધાની સાથે મજા આવે.
હમ, હમ, હમ, હમ. હા એટલે વાર તહેવાર પ્રસંગો તો ઠીક પણ ક્યારેક આપણે મુશ્કેલીનો સમય હોય ને ત્યારે જો આપણું ફેમિલી હોય ને તો એ એ આપણને કઈક રસ્તો દેખાડી દે છે. અમારે ઘણી વખત એવું થાય છે કેક નાને મોટું ઘરમાં ક્યારેક એવું થઈ જાય. તો શું છે જો બધા સા હોય તો કઈક રસ્તો નીકળે કેમ કે બધાના વિચારો બધાના મન તવી્ય અલગ અલગ થતા હોય છે તો ક્યારેક કોઈક આપણને સારી વાત એમાંથી જાણવા સાંભળવા મળી જાય. અને ત્યારે આપણને એમ થાય કે ના આ વસ્તુ તું બરાબર છે અને પરિવારમાં કોઈ એક જણને પણ તકલીફ પડે. તો જો આખો પરિવાર સાથે હોય તો એને વાંધો નથી આવતું મુશ્કેલીનો સમય છે ને પસાર કરી દે છે એમ નથી વાંધો આવતો એને કે ભાઈ નીરક એક એટલો માણસ હોય તો એ મુંજાઈ જાય છે કે ભાઈ હવે આગળ શું કરશું આપણે. હમ હમમ એટલે આવા સમયે આપણને એમ થાય છે કે ના પરિવાર હોય તો આપણે સારું લાગે છે અને એ જ વસ્તુ આપણે જે કરીએ એ વસ્તુ આપણા બાળકોને પણ ખ્યાલ આવે. કે ના ભાઈ આ વસ્તુ બરાબર છે સાચી છે ખોટી છે. એ લોકોને બધું ખ્યાલ આવે એ લોકો સમજતા જાય હા.
અને સુખમાં ખુશી માં તો બધા હોય તો મજા આવે જ. પણ તકલીફ પડે કોઈ પણ મુશ્કેલી પડે દુઃખ આવે અને ત્યારે વધારે જરૂર હોય તો ત્યારે ખાલી આપણે ભલે કોઈ કઈ મદદ ન કરી શકે. પણ તોય એ આપણેે એની સાથે વાત શેર કરીએે તો પણ આપને ઘણી હળવાશ અનુભવાય અને સાથે મળીને કાંઈ પણ હોય તકલીફ તો એમનો સામનો કરીએ અને બધા મળીને કરીએ તો ક્યાંય થઈ જાય ને કઈ ખ્યાલ ન આવે અને મુ નો સમય ક્યાં પતી જાય ખ્યાલ જ ન આવે અને જો તમે એકલા હોય તો એ સમય ખુબ લાંબો ગાળો લાગે છે, અને મુશ્કેલી એ વખતે બધા સાથે હોય. તો શું છે કે આપડું દુઃખ વેચાઈ જાય છે આપણને મુશ કેલી ઓછી પડે છે અને ક્યાંય સમય જોતો રહે છે.
હમ હમ હમ હમ હમ. હા બરાબર છે સાચી વાત છે એઈજ ને એટલે આપણને એમ થાય કે એક મજબૂત પરિવાર આપણી સાથે હોય. તો આપણને ક્યારેય દુનિયા સમાજ થી કોઈ ડર નથી લાગતો. કે આપણને એમ થાય કે નહી આપણો પરિવાર આપણી સાથે છે બાકી બધા ભલે ગમે એમ કે પણ આપડો પરિવાર છે આપણું છે એને આપણે આપણું કહી શકીએ છીએ એવી વસ્તુ છે એ.
અને એક વ્યક્તિના દુઃખે બધા જ ઘરના સભ્યો દુઃખી થશે અને એક વ્યક્તિ વ્યક્તિને ધારો કે કોઈ સારા પોતાના બાળકને ભાઈ ના કે બેન ના બાળક ને સારા પર્સન્ટેજ આવ્યા તો પણ આખું પરિવાર એની ઉં જવણી કરશે અને આનંદ વ્યક્ત કરશે એકબીજાને કે ભાઈ ચલો સરસ મજાનું રિઝલ્ટ આવ્યો ને દરેક વ્યક્ તી વિચારશે કે હવે આમાં કઈ રીતે આગળ એને કઈ નેક્સ્ટ લાઈનમાં જવું કે શું કરવું દરેક વ્યક્તિ પોતાનું માનીને નહીતર જો આ વિભક્ત કુટુંબ છે તો એમાં પોતાનું બાળક એટલે પોતે જ વિચારે. પણ સંયુક્ત પરિવાર હોય તો એમાં એક વ્યક્ તેના બાળકનું કાઈ પણ આપડે વિચારવાનું હોય કઈ લાઈન લેવી કે કઈ રીતે શું કરવું તો એની માટે દરેક અમ્મ વ્યક્તિ પોતાનો મગજ અહ થી વિચારે છે. અને પોતાનું એમાં પોતાનું જે કઈ ભાગ હોય એ ભજવી ને હેલ્પફુલ થાય છે એકબીજાને.
હમ્મ હમ્મ હમ્મ હા બરાબર છે. અત્યારે તો આપડે જોઈન્ટ ફેમિલીને બહુ ઓછા જોવા મળે છે. અત્યારે શું છે બધા ફેમિલી એ નાના થઈ ગયા પેલાના જમાનામાં તો શું છે ફેમિલી જ મોટા હતા બધા ભાંદડાતે પાંચ છો ભાંદડા હોય અને કમાવાળા વ્યક્તિ પણ એક હોય છતાં એ લોકો બધા આનંદથી રહેતા. છો ભાંદડા હોય સાત ભાંદડા હોય તો એ લોકો આનંદ થી રેતા વાંધો ના હતો અને ઘરના એક જ વડીલ છે ને એ જ બધું સંચાલન કરતા. એવી રીતનું હતું અને માનો કે મોટા થઈ જાય બધા સર્વિસ કરતા હોય તો એક બે જણ નબળું પાયું હોય તો વાંધો નથી આવ તો કેમ કે ઘરના બીજા બધા મે થાય છે. તો જોઈન્ટ ફેમિલી ન એક આપણને બહુ સરસ ફાયદો થાય છે કે એવું નથી કે એક જ અહ એક જણ ઉપર બધું બર્ડન આવે એવું નથી બધા પર થોડું થોડું વેંચાઈ જાય છે. અને એ સારું લાગે છે બધા ફેમિલીમાં એક તો વડીલ એવી રીતે હોય છે કે જે બધાને સાચવીને બેસ્યા હોય છે. અને ઈ બધાના સરસ એવી શારી ના શરીર સારી તે સૂચન કરે છે બધાને કે જેથી કરીને એ લોકો પોતાનું આગળનું પોતાની પેઢી છે એને એ બધું શીખવાડતા જાય છે કે જો તમે આમ કરશો તો બધા તમારે અહ સાથે રહેશો તો આમ કરશો તો એ એક સારી વાત છે. તો વડીલ ઘરમાં હોય ઈ પણ એક જરૂરી વાત છે.
સાચી વાત છે અને એક જે વડીલ હોય ને ઈ ભલે બધાને એમ થાય ક્યારેક કોઈ ક્ષણ એમ થાય કે આ વસ્તુ આપનડને નથ થી ગમતી પણ આ વડીલ કે છે એટલે આપડે કરવી પડશે ઈ સમયે આપણને ભલે ઈ લાગે કે અત્યારે એ સખ્તાય વર્તે છે પણ ઈ આગળ જતા આપણને ઘણી વાર એમ થાય ના ના ઈ વાત ત્યારે એમની બરોબર હતી. એટલે ઈ જે વ્યક્તિ જવાબદારી વાળી હોય સ્ટ્રીક હોય એને લીધે જ કુટુંબ જળવાઈ રહે પરિવાર જળવાઈ રહેે છે અને બધા સાથે મળીને ચાલે છે
હા હા હા
એટલે સાચું સુખ છે તે પરિવાર ઘર કે ને ઈ છે એમ અને એ-એની માટે અહ એકબીજાની કાળજી લેવી પછી એકબીજાને વાત રાત્રે ધારો કે બેઠે તો બધા સાથે જમમ જમે પછી રાત્રે બધા એક બીજાને પોતપોતાના અંગત અનુભવ કે આજે મારે આમ થયું આ જેમાં રામ થયું અને એક જે એકબીજા ન લેટ ગો કરે કે ભ ચલો ને જવા દે ને હવે કોઈક વાર રેતા હોય તો કુકર એક બીજાને ન ગમે એવી વાત પણ થાય પણ એ જતોું કરવાની ભાવના મળે છે વડીલો પાસેથી આપણને અને એ લોકો આપણને કે છે કે ભાઈ જવા દન હશે ચાલશે ઈ માને આપણે ભવિષ્ય આપણને આખી જે લાઈફ માટે પણ એક સારા ગુણો આપડામાં કેળવાય છે લેટ ગો કરું એડજસ્ટમેન્ટ કરવું બધા સાથે આપડણે ભલે આજે પરિવાર માં એડજસ્ટમેન્ટ કરીએ છીએ પણ એ જ વસ્તુ આપ આપણને એઈ બધા ગુણો આપણને આગળ જતા લાઈફ માં પણ કામ લાગે છે
હમ હમ
અને ત્યારે આપણને ઈ નથી એટલો આઈડિયાતો પણ આગળ જતા આપણને ઈ ખ્યાલ આવે છે કે આ જો આપે પરિવાર ને લીધે આપણામાં આ ગુણ વ એટલે અત્યારે આપણને ઓફિસમાં બાર ફિલ્ડમાં પણ ઈ હેલ્પફુલ થઈ છે
હા નાના બરાબર છે એટલે એમ જ નહીં કે પહેલા તો છે ને જે જોઈન્ટ ફેમિલીમાં મોટું ફેમિલી હતું હતું પણ જોઈન્ટ ફેમિલી હતું એક જ મોટા ડેલીમાં બધા સાથે રહેતા અને પેલા તો કામે બધા ને ખેતી કામ ને એવા જ હતા અત્યારની જેમ ટેકનોલોજી તો ક ન પણ તોય તે બધા સચવાઈ જતા હતા મોટું ફેમિલી પોતાનું તો હોય પણ એનું પોતાનું જયારે ફેમિલી બને પણ મોટું હોય છે તોય તો એ લોકોના એજ્યુકેશનમાં એને જરાય વાંધો આવતો નથી અને સરસ રીતે બધા ભણી ગણીને તૈયાર થાય છે અને પછી શહેરમાં જઈને પછી સેટ થાય છે ને મતલબ ફેમિલી ન જો આપડા પરિવાર નો સપોર્ટ હોય તો જ બાળક છે આગળ આવીને કંઈક કરી શકે છે નનીતર તો એને માનો કે એનો ફેમિલી સપોર્ટ ન કરે તો બાળક પોતે કાંઈ કરી નથી શકતો એવું થાય છે એટલે એમ થાય છે કે ફેમિલી સાથે હોય ને તો એ તમારો ગમે એવ કપરો સમય હોય તમે આર્થિક રીતે કે સામાજિક રીતે તમારે ક્યારેય પણ કોઈની સપોર્ટની જરૂર હોય તો આપણું ફેમિલી છે ને એ જ આપણને સૌથી પહેલું સપોર્ટ કરવાનું છે અને સારી સલાહ આપીને સપોર્ટ કરવાનું છે
સાચી વાત છે અને એક વ્યક્તિને તકલીફ પડે એટલે બધા જ ારો કે એક વ્યક્તિ ની તબિયત બગડે એટલે બ બધાને એની ચિંતા થાય અને એની કાળજી પૂું કાળજીથી એનું ધ્યાન રાખે અને ફટાફટ એને ઉઊભો કરી દે છે અને બધા સાથે રેતા હોય એટલે એકબીજાની ઓથે ક્યાં દુઃખ જતું રે ખબર નથી મારા તે એક રિલેટિવ નો બાબુ બે વર્ષ નો હતો તો એ દૂધમાં કઈક હાથ પડી ગયોને દાજીી ગયો ખૂબ પણ હવે દરરોજ ડ્રેસિંગ કરવા જવાનું હોય સવારે નવ વાગે હવે એના પપ્પા ને તો રોજ. આઠ વાગ્યાની નોકરી હોય તો એના જ મોટા ભાઈ ભાભી છે તો એય એને લઈને જાય. એટલે એવી રીતે તે ઘણી વાર જયારે એક વ્યક્તિ પોતાના જ બાળક માટે ટાઈમ નથી આપી શકતો તો કાકા છે મામા છે દાદા છે ઈ એક બીજાને હેલ્પ મદદરૂપ થઈ ને ઈ તકલીફ દૂર થઈ જાય છે.
હમમમ સરસ તમારી સાથે પરિવાર વિશે વાત કરીને સારું લાગ્યું ગણ. સરસ જાણકારી પણ મળી. હા અને આવી રીતે જો પરિવાર બધા સાથે હળી મળીને ર રહે તો આપણો દેશ ને સમાજ. પણ ઘણા આગળ આવે એકબીજાના સ્પોર્ટ થી તો. ફરી વખત આપણે કોઈક નવા ટોપિક સાથે મળશું આવજો.
થેન્ક યુ ચાલો આવજો.